હલો.
હા.
કેમ છે મિત્ર?
બસ મજામાં.
કયાં છે? ઘરે જ છે કે?
ઘરે જ છોવ.
હા.
હો હવે શું ચાલે હવે તારે?
બસ કઈ નહીં થોડું ઘણું કામ હોય
આમ તો આપને સ્માર્ટફોનના આપણે ડેલી લાઈફ માં શું અસર થાય એના પર વાત કરીએ કે?
હા હા હા.
હારું હાનું તો એના માટે સ્માર્ટફોન આપણે ડેલી લાઈફમાં શું અસર કરે એના પર વાત કરીએ છે. તો આપને ડેલી લાઇફમાં ફોન તો યુઝ કર્યા કરતા જ હોય છે.
સ્માર્ટ સ્માર્ટફોન ના છે ને
આમ જોવા જાય તો એ સ્માર્ટફોનનો ઉપયોગ આપણના આપણા જીવનને સરળ બનાવે છે. આમ જોવા જઈએ તો પણ તેના અમુક ખરાબ ઉપયોગથી
હા મિત્ર તમે કીધું એમ જ
એના ખરાબ ઉપયોગ થી એ આપણા પર અસર કરી શકે છે વધારે પડતી
હા મિત્ર ને આપણે ડેલી લાઈફમાં ફોન તો એ યુઝ એ આપણા રોજિંદ એમ ડેલી લાઈફ નો પાર્ટ જ બની ગયો સે ફોન યુઝ કરવાનો તો. તો એ આપણ ને બધી રીતે એને ફોન યુઝ કરીએ છે.
આમ ઘણા ખરા રીતે તો એના ઉ આ સ્માર્ટફોન ના ઉપયોગથી તો ઓનલાઈન અભ અભ્યાસ થઈ શકે છે જેવા ને બેંક માં કઈક બેંક ના કાર્યો છે આપણે સરળતાથી મતલબ કે લાંબી લાઈનોથી બચી શકીએ છીએ સરળતાથી આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ. એ ઈમરજન્સી માં પણ સ્માર્ટફોન નો ખુબ જ ઉપયોગી છે આપણને. તરત એકબીજા સાથે સરળતાથી આપણે વાત કરી શકીએ અને તેના કંઈક સોલ્યુશન લાવી શકીએ કોઈ પ્રોબ્લેમ
હા મિત્ર. એમ આપણેે ડેલી લાઈફ ફોન યુઝ કરીએ કે આપણે કોઈક એમ મોટા ગયા તો આપને કો કોઈનાથી વાત કરવા માટે ફોન યુઝ કરતા હોય. ફેમિલી આતે કે ભઈ કોઈ ફ્રેન્ડ આતે એમ
હા.
એમ એ રીતે આપણને એ રીતે યુઝ કરતા હોય પછી કંઈક એજ્યુકેશન માટે શીખવા માટે એના માટે યુઝ કરશે કે એમ એના માટે યુઝ કરતા હોય પસી એન્ટર એમ માટે યુઝ કરતા હોય.
હા.
ભણાવવા માટે કાં તો પસી કોઈ હતે વાત કરવા માટે કાં તો પસી આ એન્ટરટેનમેન્ટ માટે યુઝ કરતા હોય એમ. ડેલી લાઈફમાં આપણે સવારથી જોઈએ તો સવારથી આપણે સવારે ઉઠે ત્યાથી તમને એનો
તમારી વાતથી થી તો સે સહેમત છે આપણે કેમ કે ડેલી લાઈફમાં તો આપણે વધારે પડતો જ આમ તો ઉપ ઉપયોગ તો ફોન પર જ ડિપેન્ડેડ હોય છે પણ એના વિરુદ્ધ એમાં મતલબ કે આપણે જોઈએ તો એમાં એના કેટલાક ગેરફાયદા પણ છે.
હા એ
જેમ કે સોશિયલ મીડિયા અને વધુ પડતા લોકો છે ને સ્માર્ટફોન નો ઉપયોગ હમણાં ગેમમાં સમય બગાડે છે ગેમ રમીને ને એવી રીતે તેના કારણે આંખોની સમસ્યા જેમ કે આંખ ખમા બળતરા થવી વગેરે સમસ્યા ઉભી થઈ શકે છે ને અભ્યાસ માં પણ અ પછી ધ્યાન ભટકે છે
હા
પ તેના કારણે પરિવાર સાથે પણ મતલબ કે થોડા ઘણા આ સમય આપણને જે પરિવારને આપવાનો હોય એ પણ લોકો આપી નહીં શકતા
હા મે તમે કીધું એમ જ છે કે હવે આપણે વધારે પડતો સ્માર્ટફોનનો યુઝ કરીએ તો સવાર ઉઠી એ ત્યાંથી યુઝ કરીએ અને સાંજે ઊઘીએ ત્યાં સુધી અ આપણે એજ કરીએ પણ એ વધુ પડતો યુઝ કરીએ તો એન થી પછી ઊંઘને પણ ઊંઘમાં પણ એમ પ્રોબ્લેમ થાય કેમ કે આપણે વધારે પડતો સ્લીપ એટલી બધી જેટલી લેવી એટલી લેવાય નહી એમ સ્લીપ પણ એટલે ને ઊંઘ પણ નહી પૂરી થાય એમ ને તમે કીધું એમ
કે હાલના મતલબ કે આ સમય એવો છે કે આ સ્માર્ટફોન ના ઉપયોગ થી ને લોકો પો પોતાના વર્ક પ્રમાણે કામ પર જઈને આ આવીને તરત એ લોકો પણ મતલબ કે થાકી ગયેલા હોય તેના કારણે બાળકો છે તેમના તેમને સંભાળવા માટે પણ તે લોકો અ એટલા થાકી ગયા હોય છે કે સંભાળી ના શકે તો હાલમાં એવી જનરેશન આવી ગઈ છે કે પેલા છે ને આ છોકરાઓને ફોન સોંપી દે ને તેમાં જ અ પછી તેમને કઈક અ ઓ ઓડિયો વિડિયો કઈક અ શરૂ ક કરે ને તેમને સોંપી દે એટલે પછી તેના પર ડિપેન્ડેડ થઈ જાય પેલેથી ના પછી
સ્માર્ટફોન પેલે થી નું તેમના હાથમાં હોય તો પછી ભવિષ્યમાં પણ સ્માર્ટફોન વગર તો રહી જ નહી શકે ને પે પહેલા થી
હા મિત્ર તમે કીધું એમ જ છે કે નાના છોકરાઓ ને તો નાનપણથી જ ફોન આપી દે તો પછી તમે જોયા પણ હશે અમુક અ ના નાના હોય ત્યારે એ લોકોને ચશ્મા નેવા આવી ગયો કેમ કે એ લોકા નાનપણથી જોતા એટલે
હા
એમ સ્માર્ટફોન તો એમ આપણા માટે સારું પણ છે કેમ કે હવે જો એનથી આપણે એ કોઈક ભણવા માટે એના માટે યુઝ કર સે કે કોઈક પસી કોઈ બિઝનેસ કે સોશિયલ મીડિયા એ આપણું જોબ માટે એવી રીતે પણ યુઝ કર શકે એમ પછી પોતાનું બ્રાન્ડિંગ કઈ કરવા માટે એ સ્માર્ટ ફોન થી જ થાય એમ
હા હા
એમ એમ જોવા જઈ તો સેમ સ્માર્ટફોન એ આપણા માટે એમ સારું પણ છે અને એમ જોઈએ તો પસી વધારે પડતો એનો યુઝ કરીએ તો જોકે સોશિયલ મીડિયા હોય કે વધારે પડતો યુઝ કર પછી આપ માટે જે ટાઈમ જોઈ તો હોય કઈક ભણાવા માટે કઈક એ માટે પણ થોડો ટાઈમ વેસ્ટ કરી નાખી એમ એટલે પણ આપણને થોડું
સ્માર્ટફોન નો ઉપયોગ આપણે થાસે એ પણ વાત સાચી છે સ્માર્ટફોન ખરી રીતે આપણે જો એનો સારી રીતે આપણે ઉપયોગ કરવામાં આવે ને ત્યારે એમાં આપણે આપણું ભવિષ્ય પણ સુધારી શકીએ. જેમ કે અભ્યાસમાં ધ્યાન આપીને તે પ્રમાણે ને જરૂરી કામો સિવાય ના બીજા કામ ના કરીએ તો સ્માર્ટફોન આપણા માટે વધુ ફાયદાકારક છે.
હા મિત્રો એમ જ છે તો એમજ એમ સ્માર્ટફોન વધારે યુઝ કરએ તો બસ આપણા હેલ્પર ને એબધું ઇમ્પેક્ટ થાય ને સારો યુઝ કર્યો તો બસ એમાં આપણને હેલ્પ થશે કેમ પોતાના લાઈમાં એ એજ્યુકેશન થી માંડીને બસ તે કઈક જોબ ફાઈન્ડ કરવા માટે પછી આપણે તો જોઈ જે કે ક્યાંક જતા હોય ને પણ કઈ રસ્તો કંઈ ખબર નહી હોય આપ ગૂગલનેપ ને એ પણ યુઝ કરશે કેમ
હા એ પણ
સ્માર્ટફોન થકી જ શકી બને છે એમ
હા એ તો મારી વાત પણ સાચી છે અને સાથે આ લોકો કેટલાક કોન્ટેન્ટ ક્રિએટર હોય છે જે લોકો રીલ્સ બનાવે છે. તેમાંથી પણ તે લોકો ઈન્કમ મેળવે મેળવે છે પણ જે લોકો એનો સારો ઉપયોગ કરે છે એ તો એમના માટે સારું જ છે.
હા મિત્રો એમાં છે જે સારો યુઝ કરે એના માટે ગુડ છે પણ એમ જો વધારે પડતો એનો યુઝ કરે એ લોકો માટે બેડ છે એમતો ક્યાંક મનોરંજન માટે કઈક યુઝ કરતા હોય તો ઇ હવે તો એમ સ્માર્ટ ફન તો એમ બ એડવાન્સ થઈ ગયા છે કેમ કે જોઈએ કેમાં એઆઈ નવા તો ફીચાર આવી ગયા છે ત સ્માર્ટફોન હવે એમ પેલા ટ્રેડિશનલ જેવા નથી રહ્યા એમ ભ કઈક
હા
કેમ કે એઆઈ યુઝ કરતા હોય મોટા કે એટલે કે રિસર્ચ કરે તો પણ એમાં એ એઆઈથી એમ બહુ ઝડપી થઈ એમ હ એટલે સ્માર્ટફોન હવે એડવાન્સ યુઝ આપણા માટે વધારે એમ હેલ્પફુલ છે એમ જોઈતો
હમ કેટલીક રીતે આપણે એને ફોનમાં આપણે કેટલીક મોંઘી બુક્સ આવે છે એ આપણે ફોનમાં પણ ડાઉનલોડ કરી શકીએ છી જેમ કે આ ત્યારે તે પણ સારું છે આપણા માટે એના કઈક લેકચર્સ છે જે સ્ટડી કરી શકીએ છીએ આપણે લે લેક્ચર ઓનલાઈન કરી શકીએ છીએ શૈક્ષણિક રીતે પણ એ વધુ ઉપયોગી છે આપણા માટે
હા મિત્રો તમે કેમ એમ જ છેકે શિક્ષણ એજ્યુકેશનમાં એ ઘણો ઉપયોગી છે જેમકે એ મોટા કેે કઈ લોન કરતા હોય તે કંઈ યુટ્યુબ પરથી કરતા હોય ક તો બ ઓનલાઈન ક્લાસીસ કરતા હોય એમ ને પછી ઘણા માટે અમુક મોટા પીડીએફ ને યુઝ કરતા હોય તો બધું એમ સ્માર્ટફોન થકી જ આપણે બધું હેલ્પફુલ થય છે એમ એ બધા માટે એમ એમ એજ્યુકેશનમાં એનો વધ યુઝ થાય એમ ને એન્ટરટેન માટે હો યુઝ કરે એટલે જોઈએ તો એમ વધારે પડતા લોકો એજ્યુકેશન માટે યુઝ કરતા હોય એમ ભણવા વાળો તો બાકી થોડા એવા હોય કે પછી એન્ટરટેનમેન્ટ વધ યુઝ કરતા હોય કેમ કે ગેમિંગ રમવા પછી મુવીને જોવા માટે,
હા.
એમ એજ્યુકેશન માટે યુઝ કરે એ લોકો માટે સારું છે ને એવું, એવું જ ખાલી ટાઈમપાસ કરવા માટે તો એ લોકો માટે એટલું બધું સારું પણ નથી એવું સ્માર્ટફોન.
હા.
તમે શું કેવું,
હા એ તો હાલમાં એવું જ, હાલમાં તો, વધારે પ્રમાણમાં જ સ્માર્ટફોનનો ઉપયોગ,
થાય છે અને તેના કારણે કેટલાક આપણને મતલબ કે લાભો પણ મળે છે જેમ, કે ફિટનેસ છે તેમાં પણ આપણે સ્માર્ટ ફોન સ્માર્ટ વોચ છે. તે આધારિત પણ આપણે ઘણું બધું, જેમ કે આપણા હેલ્થ આધારિત, કેલરીસ ને વગેરે આપણે જાણી શકીએ છીએ કેટલી કેલરીઝ ઘટાડી શકીએ છીએ, શું છે?
હા મિત્રો તમે કહ્યું એમાં છે તો પણ હજુ, બીજી રીતે જોવા જઈ તો સ્માર્ટ ફોન આવી ગયા છે બધા પાસે જાય પણ હવે એ રીતે પછી, ઓનલાઈન ફ્રોડને એવા પણ થવા લાગ્યો છે એવું, ઘણી બધી એમ પ્રોબ્લેમ પણ થાય એમથી પણ હવે આપણે થોડે રીતે એલર્ટનેસ રાખવા પડે,
એનાથી બચવું તો જરૂરી છે કેમકે હાલમાં ફ્રોડ તો વધારે પ્રમાણમાં છે.
એ તો એમ જ છે હવે, હા.
એવું આમ જોઈએ તો સ્માર્ટફોન એવું તો એ થોડા ઘણા એ, બેડ છે આપણા માટે પણ, જોવા જઈએ તો મોસ્ટલીમ આપણા માટે સારું છે સ્માર્ટફોન યુઝ કરવા માટે તો,
હા.
એમાં જોઈએ તો સ્માર્ટફોન એ માટે ગુડ પણ છે અને બેડ પણ છે પણ એ. જોઈએ તો વધારે સારું એ છે કે આપણા માટે સારું છે એમ સ્માર્ટફોન. બેડ કરતા તો,
હા. આપણે મોટા ભાગે આપણે સ્માર્ટફોનમાં આપણી બધી જ ઇન્ફોર્મેશન, હોય છે બેટથી માંડીને જે,
હમ.
જરૂરી ડોક્યુમેન્ટ્સ, થી વધારે એમાં આપણને ખાસ કરીને સાયબર ઠગાર છે. સાયબર, જેવું કઈક પછી કઈક આપણા ડેટા ચોરી થવાનું પણ જોખમ તો આમ તો રહેલું જ છે વધારે પડ, છે કેમ કે એમાં એક જ ક્લિકથી આપણે બધી જ ઇન્ફોર્મેશન કોઈક,
હા એક, કોઈ એક્સેસ કરી શકે એમ પણ આમ જોવા જાય તો,
આપણા ડોક્યુમેન્ટ, કોઈક ગેરકાયદેસર કઈક અલગ કરી શકે છે. કઈક, સ્કેમ ટાઈપ,
હા તો તો એમ જ છે. હવે થોડા ઘણા તેના દુરુપયોગ છે. પણ, એમ ઓવર ઓલ જે તો સ્માર્ટફોન એમ ગુડ જ છે. આપણા માટે,
હમ
તો મિત્રોમ આજે આટલું રાખીએ
હા તે સારુ